કેમ છે?
હા ભાઈ મજામાં તમે કેમ છો મજામાં.
હા અમે બ બસ મજામાં તમે જમી લીધું.
હા મે જમી લીધું, તમે જમી લીધું કે બાકી?
હા મે જમી લીધું અવે જમ જમીને ઉઠયા હવે ટીવી જોયે છે હવે. તમે શું કરો છો?
કઈ ની હમણાં જમી ને આયવો હમણાં લેટેલો છે.
બરાબ કોલેજ આવીન તમે અ આ કોલેજમાં તમે વહેલા ના પેલા ગયેલા હતા તો તમે ઘરે ગઈને શું શું કર્યું?
કઈ કર્યો નહી આવીને ભીંગાઈ ગયો એટલે કપડાં વપડા શુખાવા મૂકી દીધું પછી ખાવાનું બના પછી. આઈપી ને મોબાઈલ જોવા લાયગો. તે બાજુ, તે બાજુ વરસાદ છે કે?
હ. હા વરસાદ છે થોડા થોડા પડ્યા કળટોશે ઉ તો પણ તો આવડત બંધ છે.
હા અહિયાં ભી વરસાદ છે. થોડાક છે અને પછી ચાલુ થાય પછી બંધ થઈ જાય.
હા અમા અમા બાજુ બી એવું જ છે તો તમે અ તમારા મમ્મી પપ્પા ગયેલા હતા બારગાવ તે આવ્યા કે નથી આવ્યા?
હજુ નથી આવ્યા હજુ આવામાં મહિનો લાગશે.
બરાબર છે તો કેટલાક દિવસ લાગશે મહિનો?
હા એકાદ મહિનો નીકળી જશે હજુ. એકાદ મહિનો મે હમણાં એકલો જ રહેવાનું.
હમ બરાબર છે. તો આજે મેમે અ સીસી નો લેકચર ચાલ્યો હતો તો આપડા સબ્જેક્ટ નું નામ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ છે. તો એમાં હમજાયવુ કે આપણે ડિજીિટલ માર્કેટિંગ ના ફાયદા શું છે ગેરફાયદા. શું છે. પછી આપણા માટે કેટલું ઉપયોગી નીવડે છે પછી આપડે વે વેબસાઇટ કેવી રીતના બનાવી શકીએ છે. વેબસાઇટ ના ફાયદા શું છે, પ્રકાર શું છે? પછી આપડે વેબસાઇટ પરથી કેવી રીતના આપડે સેલ્સ કરી શક કેને એ બધું સમજાયું છે. તમે ન નહી હતા એટલે આ તમને કેઈ દીધું.
આ બધું તમે લખી લખેલા શે કે નોટમાં?
ના નોટમાં તો નથી લખત કારણ કે આજે ફર્સ્ટ ડે હતો એટલે નોટમાં જાકનો કહ્યું પરંતુ મેંમે કહ્યું કે તમને કોમ્પ્યુટર વિશે બેઝિક નોલેજ હશે ને તો બી તમને આ આવડી જશે ચેપ્ટર ઇઝી જ છે બહ એટલું બી હાડ નથી એમ કીધું.
હા મેં ભી કાલે લેક્ચર ભરવાનો પેલો લેક્ચર છે. તો કાલે લેક્ચર મે વેલો આવીને ભરી જવા જીરો લેક્ચર છે ને કાલે?
હા કાલે ફર્સ્ટ લેક્ચર જીરો લેક્ચર નથી પરંતુ ફર્સ્ટ ચર છે આપડો બાર પિસ્તાલીસ થી એક પાંત્રીસ જેવો છે તો તમે ક્યારે આવવાના છો?
મેં અહીંથી ગેર થી નવ સાડા નવ વાગે નીકળી જવા મે. કેમ કે બી આર એફ નો જીરો લેક્ચર છે કદાચ એમ કેતાહુતા.
આ મેમ કેતા હતા આજે કે જીરો લેક્ચર ચાલે લઈશું તો કાલે વહેલું જ નીકળવા પડશે મારે પણ નીકળવા પડશે સાડા અગિયાર મેં અહીયા થી નીકળ્યું કેમ કે કાલે વરસાદ પર નિર્ભર રહી કેમ કે આજે પણ વરસાદ બહુ હટો એટલે મે તો ઘર થી નીકળ્યો તો પાણીમાં પલળી ગયો એટલે પછી એ સ્ટોપ પર ગયો હતો સ્ટોપ પર પેલા તો રિક્ષા ની રાહ જોઈ પરંતુ રી આવીજ નહીિ વેહલી. ને બાર વાગે રિક્ષા મળીને વરસાદ પણ રહી ગયો એટલે પછી આ ક્લાસ માં આવીને સુકાઈ ગયા એટલે સારું પડ્યું. એટલે કાલે પણ વરસાદ આવે તે પ્રમાણે નીકળી આવવા પડશે ને વરસાદ રહેશે તો વેલો જ નીકળી આવવા પડશે.
હા કાલે તમે વેલા નીકળજો. મારે બી અહીંથી સાડા નવ વાગે નીકળા ફ્રેન્ડ જોડે. ન જો વરસાદ રેશે તો મારે બી આવામાં થોડુંક મોડું પડી જશે. એમ તો બસ મળી જાય વેલુ પણ વરસાદમાં કોઈક જ વાર જ બસ મળતી સે. ભરાયેલી આવે ને રિક્ષામાં રિક્ષા બી ની મળતી સે રિક્ષા મળવાવામાં થોડીક પ્રોબ્લેમ થાય. કોલેજ પોચતા પોચતા આખું ભીંજાઈ જવાય એટલે મારે બી કાલે વેલું જ નીકળવું પડશે.
બરાબર છે જે આપડે એવું કરવાનું કે વરસાદ સવારે ઉઠીએ તો આપડે. વરસાદ બો હોય તો આપડે શું કરવાનું જયારે વરસાદ થંભી જાય એટલે આપડે કોલેજ નો ટાઈમ આપડો. પોણા એક નય ને તો આપડે વરસાદ થોભી જાય તો આપડે પહેલું જ કોલેજ નીકળી આવાનું. તમારે તો સારું સારી એવી સુવિધા કે બસ પણ છે અમારે તો. રિક્ષામાં એટલે થોડા ભીંજાય વી જાય પરંટુ ચાલે હવે પણ અમારા ગામડામાં બસ ની દોડે છે તમારે તો સારું કેવાય કે બસ દોડે છે. તો તમે તમારા ઘરથી ર અ સ્ટોપ સુધી રિક્ષામાં આવો છો કે પછી તાંથી ડેપો સુધી નજદીકે જ ઘર છે.
મારા ડેપો થી બે મિનિટનો રસ્તો સે એટલે મેં અહીંથી ચાલતો જેય રેમ. ને પસી તાંથી ડે પેલો બસ પકડીને ડેપો પહોંચીને તાંથી રિક્ષા પકડવું પડે સે તો તાંથી પોસતા પોસતા મારે રી્ષા કોઈ કોઈ વાર મળી જાય તો સારું પડે ની મડે ત્યારે પ્રોબ્લેમ થાય
બરાબર છે તમે આમ મહિનાનો પાસ જેવો કઢાવેલો હોતે તો આમ અ તેમની શું પ્રોસેસ આમ પાસ કઢાવવો હોય તો
પાસ કઢાવવા માટે પેલા ઘરવેરા ને ફી રસીદ માંગે ને જો તમારા પર ઘર વેરા ની હોય તો અઈથી નગરપાલિકા પાસેથી લખાઈ લઈ જવું પડે કે અમે ધરમપુરમાં રઈએ છીએ તો તેનું એ લખી આપે રહેવાસી તરીકે ને પસી એ બધું ફોર્મ ઓનલાઈન એક તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે પચાસ રૂપિયાનું એને બધું ફોર્મ જમા કરીને પ્રિન્સિપલ પાંહે લઈ જવાના તાંથી સહી સિક્કા કરી આપે પસી ડેપોમાં જમા કરીને તે રૂટ પ્રમાણે પેલા પાસ કાઢી આપે છે. ને મારું અજુ રૂટ વલસાડ સુધીનો મેં મૂકેલો એટલે એમાં નોસો સાડત્રીસ રૂપિયા બતાવતો અતો અવે પણ અઈયાં ડેપોમાં આયપો ત્યારે એણે કીધું કે વલસાડ સુધી ની મુૂકાય કોલેજ સુધી મુકાના એ કઈ ફરજી હશે એટલે એને મારો પંદરસો રૂપિયા કરી મૂયકુ એટલે એક પાસે એ ત્રણ મહિના નો પંદરસો રૂપિયા પડી ગયા હમણાં. બાકી એમ નોસો સાડત્રીસ રૂપિયા પડતા હુતા.
હા બા અચ્છા તમારું એવું કેવું આ સિસ્ટમ બદલાઈ ચુકી છે અમે. જયારે મેં જયારે ટ્રાવેલ કરતો ને જયારે મારા ગામ થી મેં ટ્રાવેલ કરતો ને. ત્યારે મેં પાસ કરાવલો ને ફસ્ટ ટાઈમ પાસ કરાવલો ત્યારે મે. હમ્મ પાંચ ફિફ અ પાંચમા ક્લાસમાં ભણતોને ત્યારથી ટ્રાવલ ચાલુ કરેલુ ત્યારે શું કરતા. કે એક આપડે ફોર્મ લેવા પડતું ને ફોર્મમાં આપડે આ બધી ડિટેલ ભરવા પડતી ને આપડે સ્કૂલ માં કેવું કે સહી સિક્કા કરી આપતા ત્યાં થી ને પછી આપડે તે પાસ કરવા પાસે જવાનું ને પાસ કરી આપે છે ત્યાં તમારું શું થયેલું એકવાર કિસ્સો તમનેઅ કેમ છું કે સ્કૂલમાં મેં એકદા છુટીને ઘરે જતો તો તો અ બસ માં બેસી ગયો ને પછી પાસ સોટો તો પાસ જ ની મળે પછી પાછો સ્કૂલ સ્કૂલ ના રૂટે ગયો ને તો સ્કૂલ ના અ અ સ્કૂલ માં પાસ જ ન હો મળ્યો જ નહી પછી તા પાસ કરવા પાસે ગયો કે આવું આવું થયું છે તો પાસ કાઢી આપશો કે પાછો તો તેમને પાસ કરી આપેલો હતો આવું થઈલું હતું મારા સાથે.
હા કોઈ ક વાર પાસ ખોવાઈ જાય. એમ તો પાસ કાઢી આપે પણ પાસો પૈસા ભરવા પડશે ને? એટલે થોડું પ્રોબ્લેમ પડી જાય અમારે
બરાબર છે. ત્યાં તો નાના હટા અત્યારે પાસ ખોવાય ગેલો એટલે નાના હટા ત્યારે આપણ તો કઈ ના કે પણ હ તો હવે મોટા થઈ ગયા એટલે આપણને તો જરાક આપણને ગારો દઈ પરંતુ ચાલે હવે આપડે જુના કિસ્સા યાદ કરયા કરીએ ને આ બસ એક સુવિધા હારી કેવાય કે આપણેે ઓછા ઓછા પૈસામાં આપણે મહિનામાં મુસાફરી કરી શકીએ.
હા એ તમારી વાત તો સાચી સે, તમે અહીં મોહનગઢ આવવાના સે.
મોહનગઢ હા અવે આ મારું કેમ્પનું સાત દિવસ ના કેમ્પનું આયોજન કરેલું છે તીમાં લિસ્ટમાં અમારું નામ છે. ગ્રેવી છે પછી ભાર્ગવ છે તે બધા જાવાના છે પહેલી થી સાત તારીખ સુધીનમાં પહેલા બેચમાં જવાના છે. પહેલા બેચમાં જવાનો એ ફાયદો છે કે આ હવડે પ્રોપર કોલેજ ચાલુ બી ચાલુ બી નથી તો એ પ્રમાણે આપડે અ એ પેલા બેચમાં ગઈને આપડે આવી રહીએ ને પછી અસઇનમેન્ટ બી લખવાનું થશે ને કોલેજ બી રેગ્યુલર થશે તો આ એક ફાયદો છે કે ફર્સ્ટ બેચમાં આપણે ગઈને આવી રિયે તેવું આ ધરમપુરમાં કેવું છે, સારો ની થશે કે તા?
ધરમપુરમાં થ સારું થશે. પણ મને વાત મળી કે કોલેજમાંથી એમ કેતા સે કે વધારે નઈ લઈ જવાસે. છબીસ જણને લઈ જવાના સે યુનિવર્સિટીથી ના પાયડા એમ કેય.
હા એ હા વાત સાચી છે તમારી કેમ કે ત્યાં બીજી કોલેજ ના સ્ટુડન્ટ આવવાના છે તો યુનિવર્સિટી એ એવું નક્કી કર્યું કે લિમિટેડ સ્ટુડન્ટ લાવવાના છે ને બીજાજે રિજેક્ટ થશે તે અ બીજા બેચમાં લાવશે એટલે તેઓનું બી પ્લાનિંગ ગોઠવેલું છે પરંતુ હવે ફસ્ટ બેચ ફસ્ટ બેચમાં જેટલા સ્ટુડન્ટ લિમિટેડ છે છવવીસ જણા છે તેમાં મારું પણ નામ એટલે કેટલા જ સ્ટુડન્ટને લઈ જશું.
હા અહિયાં મને મને ભી અહિયાયા બોલાતાશે મોહનગઢ પર. કોલેજથી નઈ લઈ જાય તો કઈ નહી મોનગઢ થી મને ફોન આવેલો એ તમારે બધાને દેખરેખ કરવા માટે મન ગળાવવું પડશે સાત દિવસ માટે અહીિયાયા તમારે રોકાવું પડશે. બધું ખાવા પીવાની જિમ્મેદારી તમારા પર ઉઠાવશે રહેેવાની ને બધી દેખભાલ અમારેજ કરવાની રહેશે તમારી. એટલે બોલાવેલા છે અમને
હા બસ. સારું છે કઈ નઈ આવજો ને તમે તમા આવજો અમે બી આવશું એટલે આપડે તા ફ્રેન્ડ સાથે થઇ જઈશું બધા. ને ખુબ જ આપણે એન્જોય કરીશું એવું
હા હા તમે પછી અથી આપણેે ફરવા જવાના છે. શંકર ધોધ કે તો ગણેશ ધોધ તમે આવશો કે?
હશું આવશું આપડે સનને બી સાથે લઈ જશું ને આપડે એકાદ પ્લાન બનાવશુ આપડે.
તો આપડે શનિવારે જેવો પ્લાન બનાવીએ કે આપડે શંકર ધોધ કાતો ગણેશ ધોધ ફરવા જઈએ. કેમ કે હમણાં ધોધ બરાબર ચાલુ થઇ ગઈ છે. તો ત્યાં જવામાં સારું લાગશે.
હા ચાલો ને જઈશું આપડે હવે તમે આપણેે એ તો પ્લાન બનાવશે બનાવીશું જ પરંતુ કાલનો અ કાલે તમે વેલા નીકળી આવશો તો.
હા ચાલો તો પછી મેં હમણાં કામમાં છે પછી ફોન કરું.
હા ચાલો કઈ કઈ વાંધો ન.